હ નમસ્તે સુપ્રિયાબેન કેમ છે?
હેલો નમસ્તે રોહિની.
નમસ્તે સુપ્રિયા બેેન કેમ છે?
નમસ્તે રોહિની હું મજામાં છું. તું કેમ છે?
હું પણ મજામાં છું. આજે મને તારી સાથે અંધશ્રદ્ધા આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે આ વિશે આ વિષય ખૂબ જરૂરી છે કારણ કે આજે પણ ઘણા લોકો વિજ્ઞાન અને સત્ય કરતા અંધવિશ્વાસ પર વધારે ભરોસા કરે છે.
આ એક ગંભીર સામાજિક સમસ્યા છે. અંધશ્રદ્ધા એટલે એૈવી માન્યતા કે વિકાસ જે અથવા સત્ય પર આધારિત ન હોય. પણ લોગોના મનમાં ડર, પરંપરા અથવા ગલત સમજ કાર કે ટીકેલા. હોય.
એટલે જે વસ્તુને બિના વિચાર, બિના પુરાવા, ફક્ત તો ડર અથવા લોકો ક છે, એ કારણે સાચું માનવા. માં આવે, એને અંધશ્રદ્ધા કહી શકાય.
એનેતાછ
હ બતો ભાઈ
હા, એકદમ, ઉદાહરણ તરીકે બિલાડી રાસ્તો કાપે તો અપશુકન. ગ્રહણ સમયે ખાવ નહી, કાલા જાદુથી. બધું છાય છે, કોઈ તાબીસ થી બધી સમસ્યા હલ થઈ જાય. આ પ્રકારના વિચાર અંધશ્રદ્ધાના ભાગ બની શકે.
હા, સુપ્રિયા બેહેન પહેલી સા પહેલા સાદગી થી અંધશ્રદ્ધા શું છે?
અંધશ્રદ્ધા એટલે એવો વિશ્વાસ જેમાં વિચાર, તર્ક, વિજ્ઞાન. અથવા સાચા પુરાવા. કરતા ડર, ભ્રમ અથવા પરંપરાને વધારે મહત્વ આપવામાં આવે, એવા વિશ્વાસના કારણે લોકો ખોટા નિર્ણય લેવા લાગે છે.
હા, સુપ્રિયા. તેલે અંધશ્રદ્ધા, બુદ્ધિ બંધ કરીને. માને લો વિશ્વાસ છે.
હા, એકદમ અંધશ્રદ્ધા માટે ફેલાય છે.
સમાજમાં અંધશ્રદ્ધા. છા માટે ફેલાય છે.
એના પાછળ ઘણા કારણો હોઈ શકે. શિક્ષણનો અભાવ, ડર અને અસ સુરક્ષા, અજ્ઞાન, જૂની પરંપરાઓ. કોઈ બાબાને અથવા ડુંગી લોકોગોને અંધ ભરોસે. રોગ, દુઃખ અથવા સમસ્યાના ઝટપટ ઉપયાની ઈચ્છા.
હા. જ્યારે લોકો પરેશાન હોય છે, ત્યારે કોરેક વિચાર કરતા, વિશ્વાસ પર. વધારે દોડે છે.
હા.
બિલકુલ.
હા, બિલકુલ, ઢુંગી બાબાઓ અને અંધશ્રદ્ધા. હેલો. હેલો.
ઘણી વાર લોકો બાબાઓ, તાંત્રિકો અથવા. ઢોંગી લોકોગોની પાસે જાય છે, એચ્છા માટે.
કારણ કે એ લોકો સમસ્યા હલ કરવાના. નામે ડર પેદા કર છે, અને પછી ઉપાય બતાવે છે. કોઈ કહે, તારા ઘરમાં દોસ છે કોઈ કહે. તાબિઝ બાંધ, કોઈ કહે. પૈસા આપ પૂજા કરો, અને લોકો વિશ્વાસ કરી લે છે.
હા, ઘણા લોકો યમા પૈસા, સમય અને માનસિક શાંતિ બંને ગુમાવે છે.
એકદમ શધા
અંધશ્રદ્ધા ના મુખ્ય નુકસાન શું છે?
લોકોગો સ તે નિથી ઉર લાય છે. આર્થિક નુકસાન છાય છે. ખોટી ઉપચાર પદ્ધતિઓ અપનાવે છે. ડર વધે છે, સમાજમાં ભ્રમ ફેલાય છે. ક્યારેક નિર્દોષ લોકોને દોષી માનવા આવે છે. સ્ત્રી બાલક અથવા ગરીબ લોકો પર અન્યાય થઈ શકે.
હા થલે અંધશ્રદ્ધા ફક્ત એક માન્યતા નહી પણ નુકસાનકારક સમસ્યા છે
બિલકુલ આરોગ્ય પર અસર
અંધશ્રદ્ધા આરોગ્ય પર કેવી અસર કરે છે
ઘનવાર કોયોું વ્યક્તિ ડોક્ટર પાસે જવા બદલે બાબાને જાઝાડું ફૂક કરવાને અથવા ખોટા ઉપચારને પકડી લે છે એના કારણે રોગ વધી જાય સમય નીકળી જાય અને ક્યારેક જાનપન જોખ મામું કી દે
હા બીમારીમાં યોગ્ય ઉપચાર જરૂરી છે અંધવિશ્વાસ નહીં.
હા કોઈ સ્ત્રીને આ ચકની કહવી દાયન કવી વિધવાને રઋષિ આપો માનસિક ધર્મ સમમે સ્ત્રીને અશુક મનવી આ બધું અજ્ઞાન અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલું હોું શકે
હમ હા તો ખૂબ દુઃખદ ખૂબ દુઃખદ અને અન્યાયપૂર્વ છે
હા સ્ત્રીનો સન્માન અને વિજ્ઞાન બને જરૂરી છે
બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રખવા છું કરું જઈએ
બાળકોને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવા વિજ્ઞાાનના પ્રયોગ સમજાવવા સાચી માહિતી આપવી ડરવાની બદલે સમજાવું અને જે કોઈ કહે એ સાચું જો હોય એવી માનસિકતા ન બનાવી
હા બાલપંથી વિચાર શક્તિ વિકસિત કરવી જરૂરી છે
હા બિલકુલ પરંપરા અને અંધશ્રદ્ધામાં ફરક
એક જરૂરી પ્રશ્ન પરંપરા અને અંધશ્રદ્ધામાં શું ફરક
ખૂબ મહત્ત્વનો ફરક છે ડાયરેક્ટ પરંપરા અંધશ્રદ્ધા નથી ઘની પરંપરાઓ સામાજિક અથવા સ્વાસ્થ્ય સંબંધી કારણોથી બની હોય પણ જે પરંપરા ડર ભેદભાવ અન્યાય અથવા નુકસાન પર આધારિત હોય એ અંધશ્રદ્ધા બની શકે
ઈથલે બધી પરંપરાને આખ મંદુને ન માનવી પન એનો અર્થ સમજાવો જાઈએ.
એકદમ. હ
અંધશ્રદ્ધા દૂર કરવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છા માટે જરૂરી છે?
કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપને પ્રશ્ન પૂછવા કારણ શોધવા, પુરાવા માગવા અને તર્કથી વિચારવા શીખવાડે છે એ અંધશ્વાસને કમજોર બનાવે છે.
હા છા માટે અને કેવી રીતે એ પ્રશ્ન પૂછવા જરૂરી છે?
કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપે એ પ્રશ્ન પૂછવા બિલકુલ.
ધન્યવાદ સુટિયા.
ધન્યવાદ રોહિની.
આંધશ્રદ્ધા દૂર કરવાના ઉપાય.
સમાજ અંધશ્રદ્ધા જાગૃકતા અભિયાન ચલવાઈ શકે. શાળાઓમાં વિજ્ઞાન અને તક તર્ક પર ચર્ચા કરાવી ઢોંગી લોગોનો પર્દા ફાશ કરો. મીડિયા દ્વારા સાચી માહિતી ફેલાવવી. મહિલા અને ગ્રામીણ સમૂહમાં માર્ગદર્શન આપવું.